હા.
હા, હા. આજે આપણે પરિવાર અને સંબંધો વિશે વાત કરીશુ, હા.
હા, સંયુક્ત પરિવાર કેવો હોય?
હા, તમારું શું માનવું છે? અહ પેલાના જમાનામાં પરિવાર સંયુક્ત હતો, એમાં ઘણા બધા લોકો બોવ રેતા તા હા કે એમાં દાદા હોય, દાદી હોય હોય પછી એમના છોકરાઓ હોય, એમની વહુ હોય, હમ્મ એમના છોક છોકરાના છોકરા હોય બરાબર તે પરિવારમાં બધાને ઘણી મજા આવતી એમ હમ્મ, છોકરાઓ ક્યાં મોટા થઈ જાય. ક્યાં ભણે બધુંજ એટલું સરસ આયોજન થઇ જતું હોય કે કઈ ટેન્શન જ નહી રેતું એમ, બરાબર છે, હા કે જ્યારે અત્યારે જે હમણાં જે માહોલ ચાલે છે આજના જમાનાનો એમાં તો એકદમ બંધ ધાને એકલું જ રેવા જોઈએ. કોઈને સંયુક્ત પરિવાર માં રેવાનું ગમતુ બરાબર છે, હા અત્યારનો સમય જ એવો છે, હા, એ લોકો લોકોને પોતાને બધાને પોતપોતાની, કેહેવાય ને કે, પ્રાઈવસી જોઈએ છે. હમ, એટલે મેન તો એજ છે. હા, પરણેલા હોય કે કુંવારા હોય એ પણ એ લોકો એમ કે પોતાનો એક રૂમ જોઈએ. હા.
પહેલાં તો જે ઘરના વડીલ હોય.
હમ. એને જ બધા છોકરાઓ આવીને પોતાનો પગાર આપી દેતા અને પોતા હમ, બરાબર. હા વ્યવહાર પણ બધો સંભાળી લેતા. હા, વ્યવહાર પણ સંભાળી લેતા, કોઈ બી પ્રસંગ આવે સારો માઠો તો એ પણ બધું સચવાઈ જ હતું સંયુક્ત પરિવારમાં.
બરાબર, અને તે પરિવારની સ્ત્રીઓ પણ જે
જે એમના સાસુ જે કે, એજ પ્રમાણે ચાલે. એમને રસોઈ બનાવી. હોય તો, સાસુને પૂછવું પડે, કઈ બહાર જવું હોય તો સાસુ ને પૂછવું પડે. બરાબર. અને એમની પરવાનગી લેવી પડે, પછી જ એમનાથી ઘરની બહાર નીકળ્યા. હમ હા. આજે તો બધી સ્ત્રીઓ બસ, સાસુને સાઈડ પર મૂકી દે, કે તમને ખબર નહીં. બરાબર. મને કરવા હા, એટલે ભાઈનું એક કારણ એ પણ છે મારું એવું માનવું છે, અ સ્ત્રી એટલે યુવાન યુવાન સ્ત્રીઓ, હવે થોડું ભણતર પણ વધ્યું છે, અને થોડું બહારનું જીવન પણ એટલે નોકરિયાત થઈ ગઈ છે. એને કારણે જે આર્થિક સ્વતંત્રતા આવી છે ને, એને કારણે બધો કારણ કે, આ બધો બદલાવ આવ્યો છે અને એનું એક કારણ કે સ્ત્રીઓ હવે, બહાર જીવન જીવતી થઈ છે, એટલે અ લોકોનું અનુકરણ પણ વધારે થાય છે. કે આના ઘરમાં આમ છે તો આપણા ઘરમાં આમ કેમ નહી, એ એ પણ સવાલ એકે એ ને થાય છે, તમારું શું કેવું છે?
અરે હા વાત તમારી સાચી છે, પરંતુ જે પેલા
પેહલા આપણે કેવું વડીલોને પગે લાગવું. સવારે ઉઠીને આપણે પહેલા એમને પગે લાગીએે, એમને એમની સાથે વાતો કરીએ, કે ઘરમાં આજે શું બ નવું છે શું કરવું છે. પછી આપણે છોકરાઓને પણ એ લોકો જે વડીલો હોય તે સારાર કેવો પાડે કે ભાઈને પગે લાગવું. બધાની વાતો માનવી, એ બધું દાદા દા આજના યુગમાં નથી.
હમ.
હા હા. એ તો વાત સાચી કારણ કે એ બધું બાળકો જોઈને જ શીખતા. એ માહોલમાં જ રહેેતા. એટલે બાળકોને એ વડીલોને જે કરતા જોવે એ પોતે પણ રીતે કરતા શીખે. એ શીખવાડવું ન પડતું, જ્યારે આજે જયારે અ આમ અ જેમ અ એક એક પરિવાર અલગ રહે છે એટલે બધાને બધું પછી શીખવાડવું પડે છે. બાળકોને પણ અને એ રી એ રીતે મા બાપની જવાબદારી વધી જાય છે.
બરાબર.
કે એ લોકોનું બહારનું જીવન એટલે, જ્યાં નોકરી કરતા હોય અને ઘરનું વધુ એ લોકો એ સંભાળવું પડે છે, એટલે એ લોકોની જવાબદારી વધી જાય છે. જયારે સંયુક્ત પરિવારમાં કામની વહેંચણી થઈ જતી. એટલે હા એટલે, એ કો કોઈ કામનો કોઈને બોજો ના લા તો
બરાબર.
હમ. ઈ સ્ત્રીઓ પણ મુક્ત રીતે રસોઈ બનાવી, શકે કઈ પણ કરી શકે હા બાળકને સંભાળવાની હા એ પણ એ પણ હા વેચાઈ જતી બરાબર છે. અત્યારે આપડે બધી રીતે ફટાફટ રસોઈ બનાવી દઈ જ પછી હવે આજે આપ હા અત્યારે કેવું પરિવારમાં સ્ત્રીને બધી જ જવાબદારી આવી જેમ ઉટાની શાખમાં. ઘરમાં જે હોય એ હોય ટિફિન બનાવવાનું. પછી છોકરાઓને તૈયાર કરવાના મૂકવા જવાનું. એ લોકોને લેવા જવાનું પછી, એ લોકોને ભણાવવાનું બરાબર છે. અને સાતો તો એટલે સ્ત્રીઓને ઘણું કામ વધી જાય હા એટલે એ લોકોનો કામનો બોજો વધી જાય. અને એ લોકોએ ક્યારેક પછી પૈસા ખર્ચીને જેમકે ટ્યુશન મોકલવા પડે. કા તો તમારે માણસ રાખવા પડે ઘરનું કામ તમને અ તમને મદદરૂપ થાય. જેમ કે અ કામવાળી બાઈ છે. કે રસોઈ માટે તમને બાઈ જોઈએ. એટલે તમારે બહારના પર નિર્ભર લેવું રહેેવું પડે ત્યાં તો કામ બધું વેંચાઈ જાય. એટલે કોઈને થાક પણ ન લાગે બોજારૂપ પણ ના લાગે. અને અ બધું કામ પણ સચવાઈ જતું. એવું એવું મારું માનવું છે.
બરાબર. અને સ્ત્રીઓને ઘણી એમ બહાર ગઈ હોય. તો એ લોકને છોકરાઓને રાખ ખવાની કે ભાઈ આ મારા છોકરાઓ શું કરતા હશે ખાધું હશે કે નહીં. એ બધી એમને કોઈ ટેન્શન ની રેહ સંયુક્ત પરિવાર
હમ હ.
થોડા દિવસ પિયર જવું હોય આપડે તો દેરાણી-જેઠાણી હોય તો સંભાળી લઈ, એટલે આ બધું એમ સંયુક્ત
સંયુક્ત કુટુંબમાં ઘણો ફરક પડી જાય. હમ બરાબર છે, હા હા. અને અ પ્રસંગોપાત પણ જયારે કોઈ સારા માઠા પ્રસંગ આવે ત્યારે તમને પરિવારનો જેટલો સહારો હોય કે તમને વ જરા પણ એવો અ કઈ લ મનથી તમે બીજા પર તમારે નિર્ભર ન રહેવું પડે. તમે વ એ પ્રસંગ સારો હોય કે માઠો હોય કોઈનું માંનગી છે કોઈનું મૃત્યુ છે. પણ એ બધું પણ વ્યવસ્થિત રીતે સચવાઈ જતુંતું. એવું હું માનું છું. તમારો શું અનુભવ છે. સંયુક્ત પરિવાર વિશે.
સંયુક્ત પરિવારમાં આપડે એટલું ફરક પડે કે આપડે બીમાર પડી ગ્યા હોય તો બધા કામ કરી લઈ આપ
છોકરાઓને પણ હોય આપડા જેઠ હોય કે આપડી બે નણદ હોય કે ધ રાણી જેઠા હોય, આપડ છોકરાઓને પણાવ લે એટલે પણને એટલી થોડી જવાબદારી પણ ઓછી થઈ જાય. બરા સ્વાસ્થ્ય પણ થોડ ફરક પડી જાય. હા, હા, હા. જે એ પણ એક ઘરનો માહોલ જેવો સારો હોય. તો એ પણ નગી સમય તમે જલ્દી સાજા થઈ જાઓ.
બરાબર.
હા એકલા રેતા હોય તો આપડે બાળકોને ભણવાનું આપ પોતે આપડું ધ્યાન રાખી નહી શકીએ, આપને સારું લાગ તો પણ ઉઠીને આપડે કામ કરવું પડે હા બરાબર છે. હા એટલે પણ પોતાની દરેક દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી પણ વધી જાય જ્યારે અલગ રેતા હોયએ. હા એ તો છે જ એટલે એ જવાબદારી તમે સંપૂર્ણ રીતે માનસિક રીતે આ શારીરિક અને આર્થિક રીતે તમે જો હોય તૈયાર તો અલગ રહેેવાનો વિચાર કરી શકાય પણ અધરવાઈઝ તો એમ જ લાગે કે જે સંયુક્ત પરિવારમાં આપણેે જીવી શકીએ પણ એના માટે એક એ પણ છે કે તમારું તમારા સંબંધો વિશે તમારું શું વિચારવું છે? તમે જો સકારાત્મક વિચાર કરતા હો કે મને બધા ઉપયોગી છે અને હું પણ બધાને ઉપ ઉપયોગી છું જો એ વલણ રાખો તો ખરેખર તમે સારી રીતે જીવી શકો. પણ તમને એમ લાગે કે બધું મારે બધાનું બધાને માટે મારે જ કરવું પડે છે તો એ એને લીધે તમારા સંબંધો બગડવાની પણ શક્યતા થઈ જાય. બરાબર, હમ્મ, એક રીતે હોય જેઠ જેઠાણી એકબીજાની એ કરે ખણખોદ કરે એવું એ નિંદા કરીએ એટલે હમ્મ. એમાંથી થોડા અફવાદ પણ ઊભા થયા, હા હા તો બધાની કારણ કે બધાની કામ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય બધા અલગ અલગ માહોલમાં માંથી આવતા હોય એટલે કામ કરવાની પદ્ધતિ બધું એ પણ ફરક પડે ભણતર અલગ હોય બધાનું એટલે એ થોડો ફરક પડે પણ જો ઘરનું મોભી બરોબર હોય અને એ બધું જો સંભાળી લેતા હોય તો પછી આ નાની મોટી વાતને અ બવ આ બો ધ્યાનમાં ના લેવી જોઈએ. એવું મમંતવ્ય છે મારું.
બરાબર સંયુક્ત કુટુંબમાં કેવું થોડું પાછું જમીનને પ્રોપર્ટી માટે પાછી મગજમારી પણ એ લોકોને વધારે થતી હોય. અને એમાંથી એ લોકોને ઈર્ષા આવે અને એ લોકો પછી એકબીજાથી એ નફરત કરતા થાય.
હા, હા, હા, અને તમારા સંબંધો પણ વણસી જાય એટલે એના કરતા જો તમારા સંબંધો સારા રેય અને આ તો એક એક હકીકત એ પણ છે કે આજના સમયમાં હવે કોઈ અ હવે એવા બહુ જુજ દાખલાઓ જોવા મળે. કે જ્યાં સંયુક્ત પરિવાર, સાથે રહેતો હોય.
હમ.
પણ હવે મોટે ભાગે બધે જ્યાં જોઈએ ત્યાં બધા પરિવાર અ અલગ અલગ જ રહેેતા હોય છે જેમ જેમ બાળકો મોટા થાય. એમ બધાને પોતપોતાની જગ્યા અને પોતપોતા ઘર પણ નાના હોય શહેરોમાં. ગામડાઓમાં હજુ એ શક્યતા છે કે સાથે રહી શકે. પણ જયારે જો શહેરમાં એકાદો દીકરો. જો બહાર વિદેશ હોય કે તો શહેરમાં હોય, તો પછી તો અ પરિવાર અલગ થઈ જ જાય છે, ધીરે ધીરે એ લોકોને અલગ થવાનો વારો આવી જ જાય છે.
જેના ભાગે મા બાપ આવે ને, હવે એ મા બાપની સ્થિતિ પણ કફોડી થઈ જાય. કેમકે ઘણી ઘણી વહવ એવી હોય છે કે જે સાસુ નું કઈ કરવા
હોય સસરા નું કરવા જ ના માગતી હોય પછીસ વૃદ્ધાવસ્થામાં હા એ લો જયારે એ લોકો ની જયારે ઉંમર થઈ જાય વૃદ્ધાવસ્થા હોય, ત્યારે લોકો લોકોને સાચવવા એ પણ એક અ એક કપરો પ્રશ્ન બની જાય છે, કુટુંબ માટે. કે મા બાપ કોની પાસે રશે અને કોણ એમને સાચવશે. એ પણ છે અને આજ કારણસર. જયારે હવે આપડણે જોઈએ છે કે વિદેશોમાં જયારે જોવાની આવો બધા. ભણવા માટે જાય છે, અ છોકરીઓ પણ જાય છે અને છોકરાઓ પણ જાય છે, એટલે એવા સમયે હવે કુટુંબ પણ નાના થઈ ગયા હવે એક કે બેજ બાળકો હોય, એટલે એવા સમયમાં પછી અ એવો જ પ્રશ્ન આવે છે અને એના જ કારણે, અ વૃદ્ધાશ્રમો. ની સંખ્યા વધી ગઈ છે.
બરાબર એમાંથી જો કદાચ દાદા ઓફ થઈ ગયા કે દાદી ઓફ થઈ ગયા એક એકાદ જણો ઓપ થઈ જાય, તો પછી એ બીજા વડીલની હાલત બહુ જ કફોડી થઈ જાય. એની ઘરમાં કોઈ ગણતરી રહેતી નથી, એનું કોઈ કેલું માને પણ નહીં.
હમ અને એકલવાયુ એમના માટે પણ એકલવાયુ જીવન થઈ જાય. એટલે માનસિક રીતે પણ એ પડી ભાંગે, તો એવા સમયે અ આ સંયુક્ત પરિવારમાં એમનું જીવન સરળતાથી વીતી શકે. જયારે અલગ હોઈએ જારે એકલા રહેતા હોઈએ એક જ પરિવાર હોય. ત્યારે આ બધું થોડું અઘરું લાગે છે. એમને સંભાળવા અને અ આ કુટુંબ ને સાચવવું, એટલે એ થોડું અઘરું લાગે છે.
સંયુક્ત પરિવારમાં જો કોઈ એક સારું કમાતું હોય, ને એક હરખું કમાતું ના હોય, તો એમાં પણ પછી લડાઈ ઝઘડા ચાલુ થાય કે ભાઈ હું જ ઘર ચલાવું છું. એટલે મારી જ બધી વાત માનવી પડે મારું જ કેલું થવું જોઈએ. અને જે નથી
હ પણ પેલા પેલાના પહેલાના સમયમાં એવું થતું જયારે સંયુક્ત પરિવાર હતો. ત્યારે શું કે ઘરના મોભી વડીલ જો સક્ષમ હોય અને